હેલો
હલો
અ, પરંપરા એટલે શું?
હં, પરંપરા ધે, હા એક મિનિટ. પરંપરા, પેઢી દર પેઢી ચાલતી આવતી રીતિ રિવાજ એના પરંપરા કેહવાય છે.
અને પરંપરાનું મહત્ત્વ શું છે?
પરંપરાનું મહત્વ તે સંસ્કૃતિ જણાવી રાખે છે, અને
હમ, પરંપ પરંપરા કોણ આગળ વધારે છે?
પરંપરા, પરિવાર અને સમાજ આગળ બઠાવવામાં આવે છે.
હં, પરંપરા આપણને શું શીખવે છે?
પરંપરા આપણાને સારા સંસ્કાર, બળાને આદર અને પરિવારના સાથે રહેેવા જોઈએ, તે આપણાને સંસ્કાર પરંપરા શીખાવે છે.
હં, પરંપરા કેવી રીતે જળવાઈ રહે છે?
પરંપરા તેનું પાલન કરવાથી જળવાઈ રહે છે.
હં, ગુજરાતની એક પ્રસિદ્ધ પરંપરા કઈ છે?
ગુજરાતની પ્રસિદ્ધ પરંપરામાં ગરબા રમવાની પરંપરા છે. લોકો નૌ દિવસ પૂજા નો નવરાત્રીને ગરબા રમે છે. તહેવારો અને પરંપરા ન તહેવારો પરંપરા ન ભાગ છે.
હમ વડીલોનું સન્માન કરવું શું છે?
વડીલો નું સન્માન એટલે એક સારી પરંપરા છે, આપણા વડીલો ન સન્માન કરી.
સમાજને શું આપે છે?
એકતા અને ઓખળ આપે છે.
હમ લગ્નમાં પરંપરાનું શું સ્થાન છે?
લગ્નમાં એટલે આપણને પેઢી દર પેઢી ચાલતી હોય પરંપરા, તેના ખુબ મહત્વ સ્થાન છે એટલે કે જે લગ્ન થાય ને તેમાં, એકબીજા અલગ અલગ પરિવારને સંબંધ બને છે, એના દુલ્લા દુલ્હનને સાથે લગ્ન થાય છે તેના, એકબીજાને સાથે તેના બહ સારા પૂજન થાય અને પરંપરાથી તેની લગ્ન થાય છે.
હમ. શું દરેક સમાજની પરંપરા અલગ અલગ હોય છે?
હા, દરેક સમાજના પરંપરા અલગ અલગ હોય છે અને તેમાં અલગ અલગ ખાાસિત પણ હોય છે.
પરંપરા કેમ સાચવી જોઈએ?
હમ સંસ્કૃતિ જણાવવા માટે પરંપરા સાચવી જોઈએ.
પેઢીએ પરંપરા જાણવી જોઈએ?
હમ.
અ નવી પીઢી શું નવી પેઢી પેઢી પેઢી. સોરી શું નવી પેઢી એ પરંપરા જાળવી જોઈએ.
હ હા જરૂરી જાણવી જોઈએ છે કેમ કે આપણા જો પેઢી દર પેઢી ચાલતી પરંપરા છે તહેવારો છે આ આપણા નઈ પેઢી ને જાણનારનું બહુ સારા વિચાર છે એટલે કે જે ચાલતી પરંપ પરા આપ ને શર થાય છે એ પરંપરા આપણે આજના યુગ ના જાણવાની બહુ લાભદાયક છે.
પરંપરા ક્યાંથી શીખવા મળે છે.
પરંપરા.
હમ.
પરિવારને સમાજ અને આપણે મોટા ભાઈ બહેનથી એટલે આપણે માતા પિતા દાદા-દાદી ઘરના બળા જ લોકોની સાથે રહેેવા. શીખવાય અને પરંપરા. પણ આપણે શીખી શકાય.
હમ. અમ્ ભારતીય પરં પરંપરાની. શેષ ત
ભારતીય પરંપરાની વિશેષતા એટલે વિવિધતા અને. સિલુગજી. આ આપણા ભારત. માં એક જ જી દેખાય છે. બધા ચલો. લોકોમાં વિભિનતા અને સમૃ હોય છે એકના.
તિનો શું સંબંધ છે.
પરંપરા અને સંસ્કૃતિ બંને એકબીજાની સાથે જોડાયેલા છે.
મહેમાનોનું સ્વાગત કરવું શું છે.
મહમાનો નું સ્વાગત એટલે મહેમાન આપણા ભગવાન હોય છે આપણા ભારતમાં એટલે અતિથિ દેવો ભવો મહેમાનને માને છે આપણા જે ઘરે મહેમાન આવે તે આપણા સાથે ભગવાન થાય. એટલે આપણા એને મહેમાન થી આદર કરવું જોઈએ તેના સન્માન કરવું જોઈએ એટલે તેના પછી આપણા સ્વપન થઈ જાય છે.
હમ્. પછી નાનું સા
હમ.
હમ. પરંપરા જવાય છે. હેલો.
હેલો.
હ
હેલો.
હેલો.
હા શું બોલવું છું તમે.
અ હું બોલું છું કે પરંપરા શું પરંપરાથી શું જળવાય છે.
પરંપરા થી આપણે આપણા મૂલ જેના મૂલ્ય. અને સંસ્કાર જડવામાં આવે છે. એલે જળવાય છે.
શું પરંપરા સમાજને જોડે છે?
સમાજને. હા સમાજને એક રાખે છે અને તેમાં એકતા પણ જ લાવે છે પરંપરા.
હમ. અને પરંપરા નું પાલન કેમ કરવું જોઈએ?
હમ પરંપરાનું પાલન આપણેે સંસ્કાર અને સંસ્કૃતિ ચડાવવામાં આવે છે.
હમ.
તે માટે આપણે પરંપરાનું પાલન કરવું જોઈએ.
હમ્મ. તમારા હિસાબથી અહ પરંપરા શું છે?
હા. શું બોલ્યું તું તમે?
તમારા હિસાબથી પરંપરા શું છે?
પરંપરા આપણાને મોટા લોકોથી મળે છે. આપને ચાલતી પરંપરા, રીતી રિવાજ આપણાને એકબીજાને સાથે પ્રેમ ભાવના, આદર, અને સન્માન શીખાવે છે. તે આપ પણા સાથે પરંપરા લાભદાયક છે, અને આ જરૂરી પણ છે.
હમ્મ. તો તમારા ઘરે ત કોઈ પરંપરા છે કે?
હા. હું ગુજરાતમાં રહું છું, એટલે આપણે ગુજરાતને પરંપરા બહું સારું લાગે છે. આ પરંપરામાં એકબીજાને સાથે પ્રેમ ભાવનાથી રહે છે, એકબીજાને આદર કરે છે, સન્માન આપે છ છે, અને કોઈ પણ મુશ્કિલ સમયથી એકબીજાની મદદ કરે છે.
હમ્મ.
આ આપણા સંસ્કાર પર બધા જ લોકોને બાટી શકાય કે એકબીજાની સાથે કેવી રીતે રહેેવી જોઈએ, અને એકબીજાની કેવી સાથે વાત કરવી જોઈએ, વાત કરવાથી આપણાને સંસ્કાર પતા ચાલી શકે કે આ એવું એના પાસે કેવો રીતે સંસ્કાર છે.
હમ્મ. તો પરંપરા નું જન જતન કોણ કરે છે?
પરિવાર સ માજ અને નવી પેઢી પરિપરા પરંપરા
અને નવી પીઢી આ લોકો પરિવારને પરંપરાનું જતન કરવી જોઈએ.
હમ્મ. ઓકે, શુક્રિયા.
ધન્યવાદ.